હ જાવ છો અંદર.
હા હા આવે છે આવે છે બોલો.
કેમ છો?
બસ બસ એકદમ મજામાં છીએ.
ચલો ને આજે ખુબ સુંદર આમ વિષય પર વાત કરીએ દૈનિક જીવન. અને જે હા અને આ છે ને માનસ સાથે પણ આપડા જોડાયેલો છે.
આવ હા કેમકે દૈનિક જીવન એટલે શું કે રોજનું જીવન. સવાર ઉ ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધીની ઘણી બધી બધી ક્રિયાઓ થાય છે એની અંદર.
ની શરૂઆત. પરિશ્રમ કરવી ખૂબ જ જરૂરી છે.
હમ. હમ કેમકે સમયનું મહત્વ દૈનિક જીવનમાં ઘણું વધી ગયું છે આજકાલ.
હા અને જો સમય ન યોગ્ય રીતે પાલન થાય તો ઘણા કામ પણ બની જાય છે.
હા એકદમ સાચી વાત છે તમારી કેમ કે સમય નો ઉપયોગ આમ સદપૂર્વક કરીએ. કરવાથી એકદમ જીવનમાં અન અનુશાસન પણ આવી જાય છે.
બિલકુલ સાચું કીધું તમે, અને સવારે જો વહેલા ઉઠીને આદત અને શરીર અને મન બંને માટે છે ને આમ સારું આમ મણય છે.
હા એકદમ સાચી વાત છે તમારી કે સવારનું વાતાવરણ કેવું કે શાંત હોય. હોય. તો તેથી છે ને કે દિવસની શરૂઆત પણ બહુ સારી રીતે થાય છે. તેમાં.
બિલકુલ હ. સરે સફાઈ પણ આમ દૈનિક જીવનનો આમ એક બહ મોટો ભાગ છે.
હા કેમ કે ઘરની સફાઈ અને આસપાસની સફાઈ બંને બહુ મહત્વનું હોય છે.
એટલે તો કેવાય છે કે સ્વચ્છતાથી છે ને રોગ ઓછા ફેલાય છે.
હમ કેમ કે સ્વચ્છ જગ્યાએ રહેેવું દરેક માટે એકદમ લાભ લાભદાયક હોય છે.
અને પછી છે ને રોજના કામની શરૂઆત થાય છે આપણેે.
કેમકે જો દરેક વ્યક્તિ પાસે અલગ અલગ જવાબદારી હોય છે એક તો.
હા જેમ કે કોઈ અભ્યાસ કરે છે કે કોઈ નોકરી કરે છે કા તો કોઈ ધંધો કરે. કરે છે.
હમ બરાબર છે ચલો ચાલ બધા જ લોકો પોત પોતાની ફરજ ની નિભાવતા નિભાવવાનો પ્રયત્ન કરતા હોય છે.
બિલકુલ અને ફરજ પ્રત્યેય ઈમાનદારી હો ખૂબ જ આમ જરૂરી છે.
હમ કેમકે ઈમાનદારી થી તો ક ઈમાનદારી ઈમાનદારીથી કામ કરવાની તો બહ મજા આવે આપણને.
બિલકુલ સાચું કીધું ને દૈનિક જીવનમાં તો છે ને ભોજન પણ આ મહત્વપૂર્ણ ન ભાવ છે.
હા કેમ કે સમય પર ભોજન લેવું એ શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે.
અને સંતુલિત આહારથી શરીર એમ તંદુરસ્ત રહે છે.
હમ વધુ તેલ અને વધુ મીઠું ખાવાથી શું કે આપણા શરીર ને બહુ નુકસાન થઈ શકે છે.
ફલ શાકભાજી અને દૂધ જેવા પોશાક છે ને એ આમ રોજ જ લેવા જોઈએ જે આપણા શરીર માટે ખુબ જ આમ લાભક છે.
હા અને પણ અને પાણીનું પાણીનું પણ પૂરતું આપડે પીવું જોઈએ.
બિલકુલ અને પાણી તો આપણેે બે થી ત્રણ લીટર પીવું જ જોઈએ આપણે દિવસમાં ને કહેવાય છે કે દૈનિક જીવનમાં છે ને આમ કસરતનું પણ આમ ઘણું મહત્ત્વ છે.
હા એ તો છે કેમ કે કસરત કરવાથી છે ને એકદમ શું કેહેવાય શરીર એકદમ મજબૂત બને છે આપણું.
ચાલ પણ છે ને એક આામ સારી કસરત ગણાય છે વા તોમાં
હા કેમકે એમ શું કહેવાય નિયમિત કસરત કરો ને તો તમારું શરીર એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ રે.
અને સારા પુત આમ કેવાય કે પુસ્તકોમાં માણસને સારા વિચાર પણ આપે છે.
હા એ તો છે કેમ કે જ્ઞાન જીવનમાં એકદમ પ્રગતિની આ આધાર છે એ
હા બિલકુલ અને કેવાય ને કે દૈનિક જીવનમાં વિનમ વિનમ્રતા પણ છે ને ખૂબ જ જરૂરી છે.
હા કેમ કે મીઠા શબ્દોથી જ તો સંબંધો મજબૂત બને ને
અને પછી તો મોટાઓનો આદર પણ કરવો જોઈએ ને.
હા એકદમ સાચી વાત છે નાના સાથે પ્રેમથી વર્તવું જોઈએ અને મોટા નો આદર બી કરવો જોઈએ.
બકુલ સાચું કીધું અને મદદ કરવાની ભાવના પણ હોવી જોઈએ.
હા કેમ કે શું કેહેવાય કે આમ સહકાર થી જ છે ને એકદમ જીવન આપડું એકદમ સરળ બનતું જાય છે. છે.
બિલકુલ તમે સાચું કીધું ને દૈનિક જીવનમાં છે ને આમ ધીરજ પણ આમ જરૂરી જ છે.
હા કેમકે ઉતાવળ કરતા શાંત મનથી જો નિર્ણય લીધો હોય. તો એ હંમેશા સફળ જ જાય.
બિલકુલ અને રોજ થોડું નવું શીખવાનું પણ આમ સારી આદત છે.
હા કેમ કે નાનું જ્ઞાન પણ ઘણી વખત છે ને બહુ મોટું કામ કરી જતું હોય આપણા જીવનમાં.
બિલકુલ અને દૈનિક જીવનમાં પ્રકૃતિ ન છે ને આમ બહુ જ મોટો મહત્વ છે.
હા કેમ કે નાના નાના વૃક્ષો છે. છોડ છે. તેની સંભાળ રાખવી પણ બહુ જરૂરી છે આજકાલ.
બિલકુલ સાચું તમે કીધું કે પર્યાવરણની આમ સ્વચ્છ રાખવું આમ દરેકની ફરજ જ છે.
હા અને પાણી અને વીજળીનો બચત પણ છે, ને બહુ અ શું કેહેવાય, આગળ આપણને બહુ ઉપયોગ થાય છે, એનો
બિલકુલ, જેમ કે સમય સ્વચ્છતા, અને અનુશાસન જીવનને સુંદર બનાવે છે, દૈનિક શિવના
સી વાત, આ બધી જ સારી આદતો ધીમે, ધીમે જો જીવનમાં એક ભાગ બનાવી જાય છે, આપડે
બિલકુલ અને કેહેવાય છે, કે દૈનિક જીવનમા સત્ય અને આમ સ આમ, સગડીનું પણ આમ ઘણું મહત્વ છે.
બઉુ સાચી વાત કહી છે, અને પાછો સાચો માર્ગ પર ચાલવું, એ હંમેશા સારું જ હમ શું કેવાય મા આપણને સારી જ સલાહ છે, આપણા માટે
હ દરેક દિવસને, સારો બનાવવા માટે આમ સારી આદતો ખુબજ જરૂરી છે.
હમ એકદમ સાચી વાત છે, પાછું દૈનિક જીવનની નાની, નાની બાબતો પણ આપડે બહુ મોટી અસર કરી જાય છે.
હા, બિલકુલ એટલે જેના જીવનમાં છેને, સમય સફાઈ તંદુરસ્તી અને સારા વિચારોનું, ધ્યાન તો રાખવુંજ જોઈએ
બિલકુલ એકદમ સાચી વાત છે, આમ દૈનિક જીવન જો સારી રીતે જીવવું હોય, ને તો બઉ જીવનમા વધુ વ્યવસ્થિત ને શું કેહેવાય, આપડે સાદગી લાવવી જોઈએ, જીવનમાં
કોઈ સાચું કીધું, ને દરેક દિવસની યોજના પહેલેથી હોય. તો કામ સારી રીતે થાય છે.
એકદમ અને યોજના હોય, ને તો કેવું, કે સમય પણ ઓછો વ્યર્થ જાય, આપડો
હા, અને દૈનિક જીવનમા જવાબદારી સમજવી પણ આમ જરૂરી છે.
એકદમ, કેમ કે પોતાની શું ફરજ સમય પર પૂરી કરવી એ આપણી પોતાની જ જવાબદારી છે.
બિલકુલ અને કામને અધૂરું ના મૂકવું જોઈએ, આમ તો
હા એ છે, જો પૂર્ણ થયેલું કામ છેને, હંમેશા સંતોષ આપે માણસ ને
દૈનિક જીવનમાં છેને, આમ સ્વચ્છ કપડાંનું પણ આમ બહુ જ મોટું મહત્વપૂર્ણ છે.
હા, એ તો છે, કે જો આપડે સ્વચ્છ કપડાં પહેરીએ, ને તો આપડવું શરીર પણ છે, ને એકદમ સ્વચ્છ દેખાય, અને લાગે આપડે
બિલકુલને ઘરની વસ્તુ છેને, યોગ્ય જગ્યા પર જ મુૂકવી જોઈએ મતલબ કે આપણે જ્યાંથી લીધું હોય, ને ત્યાંથી એ જ જગ્યાએ પાછું, મૂકવું જોઈએ
હમ, એકદમ સાચી વાત છે, તો જો ઘરમાં એકદમ બધું વ્યવસ્થિત હશે, ને તો આપણને બી કોઈ અગવડ નહી, પડે ઘરની અંદર આપણે એને બધી વસ્તુઓને, બધું એકદમ જલ્દી મળી જશે
બિલકુલ સાચું, તમે કીધું અને રોજ ગરમી હવા, આવા દ એવી પણ આમ સારી આદત છે, મતલબ કે બારી ભાઈ આમ રોજ આપણેે ખોલવા જોઈએ અને બધું સાફ સફાઈ કરવું જોઈએ, જેથી હવા અને ઉર્જા સાંભળે
હા કેમ કે એ પણ બો મોટો શું કેવાય એ છે કે જો આપડે ઘરમાં સ્વચ્છતા રાખીશું તો જ આપડો આપ આપણો શરીર પણ સારું રહેશે અને આમ જો બારી વણમ ખુલ્લા રાખીશ તો આપણને સ્વચ્છ સ્વચ્છ હવા મલે તો આપણું શરીર પણ એટલું તંદુરસ્ત રહેશે એમાં
બિલકુલ અને સુૂરજ નો પ્રકાશ કે આપણા ઘરન આપડા ઘરમાં છે ને આમ અલગ જ આ મેિલ આવે છે.
હા કેમકે આપણે સુરજ નો પ્રકાશ તો લેવો જ જોઈએ હંમેશા સવાર જો સુરજનો પ્રકાશ લે ને તો આપણા શરીર ને પણ ઘણા પોષક તત્વો મળે છે આપણને સૂર્ય કિરણ થી
બિલકુલ સાચું કીધું ને દૈનિક જીવનમાં તો શાંત સ્વભાવ ખૂબ જ એટલે ખુબ જ જરૂરી છે.
એકદમ કેમકે જેટલો શાંત સ્વભાવ રાખીશું ને આપડે એટલો આપણને સફળતા સારી રીતે મળશે કેમકે જો આપણેે બો બહુ ગુસ્સો વાળો સ્વભાવ રાખીશું ને તો આપણેે કામ પણ આપડા ખરાબ થાય અને આપણને શું કે આપણા શરીર ને પણ પછી તકલીફ પડે.
હા તમે ખુબ જ આમ સુંદર રીતે મને સમજાવીને વાત કરીને મને ખુબ જ આનંદ થયો. આપણે ચોક્કસ ફરીથી આ વિષય પર વાત કરીશું.
ચોક્કસ ચોક્કસ.